હલો.
હા કેમ છો?
બસ મજા છે તમે કેમ છો?
હમે પણ ભી મજા મે છે.
હા તો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે.
રાધેરાધે આજે તો શું કે. અ રથયાત્રા ને એવું બધું છે. હવે આજે આપણે હા હા હા આજે આપણે અ શું બધા જુદા જુદા સાધનો વિશે આપણે વાત કરીશું ને.
કરીશ હા.
હા હા હા ચોક્કસ ચોક્કસ. તો તમે શું આ વિશે શું કહેવા માંગો છો?
આ વિશે શું કરવા માગુ છું?
હમ્મ. આપણા આપણા જે હે.
હા બોલો.
હા આપણા જીવનમાં શું છે કે. અ સાધનોનું ખૂબ જ મહત્વ છે. સાધનો એટલે કે આપણે શું કરીએ છીએ કે સાધનો આપણા જે જીવન હોય એ આપણા જે કામ હોય એને સરળ બનાવે છે.
હાચી વાત
આપડા ઘણા બધા એવા કામ હોય એ આપડે અમુક સાધન છે એ આપણે જાતે જ માનવે જ પોતે જ બનાવેલું છે કોઈ પથ્થર માંથી લાકડા માંથી હાડકા માંથી એવા કેટલા બધા સાધ નો આપણે બનાવીએ છીએ અને હવે સમય ત એમાં વિજ્ઞાન અને આધુનિક કરણ અને ટેકનોલોજીને લીધે એમાં ઘણો બધો સુધારો થયો છે. અને આ સાધનો આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ.
હાચી વાત છે.
હમ્મ.
આપણે મુ એવું હતું કે આપણે મુશ્કેલ દૂર કરી દે.
ગમે તે આપણે ટાઈમ પર કેવું હોય ને ગમે તે ટાઈમ ઉપર આપણે સાથે ને આપણા જોડે આઇજ જાય. હાસી વાત હે કે નહી?
હા સાચી વાત છે, જો આપડે ઘરના રસોડાની જ વાત કરીએ. તો આપણે રસોડાની અંદર કેવા કેવા સાધનો હોય છે કે જો વાસણો હોય. પછી મિક્સર હોય, બ્લેન્ડર હોય, ગેસ સ્ટવ હોય છે, ઓ સિંગ મશીન છે, એ બધા આ સાધનો કેવું કે આપણું કામ એકદમ સરળ બનાવી દેયે છે, વાસણો હા હા ચાકુ છે તો આપડે ફટાફટ સબ્જી કાપી શક કે છીએ, વાસણો છે તો આપણે, પેલાના જમાનામાં તો કેવું પેલું પત્રવડા બધા લેવા જવા પડતા આ ત્યાં તો વાસણ હોય, તો આપણે સીધું એમાં રસોઈ બનાવી દઈએ. ને સે તરતજ એમાંને એમાંજ આપણે જમી પણ શક કિયે છીએને, અને હા અને મિક્સર આવતા તો આપણું કામ કેટલું બધું સરળ થઈ ગયું છે. કે મિક્સર છે તો એને આપણેે બધું અ વાટ ટી શકીએ ફટાફટ, ચટણી બનાવી શક કે કે પછી કોઈ પણ
આ ફટદઈને જૂસ જોઈએ તો જૂસ બી બનાઈ હકીએ, આપણે મદદ કરે છે.
હા અને આપ આપણે કદાચ લાડુ ને એવું બધું બનાવવું હોય તો કેવું કે એનો પેલો લોટ હોય એને આપણે મુઠિયા બનાવીને ને એને આપણે તળીને એનો એનો ભૂક્કો કરવો હોય તો તરતને તરત મિક્સરમાં થઈ જાય. પેલાના જમાનામાં આપણે કેવું હા, પેલા આપડે કેવું બધું ખાંડીન હા હા તો આ બધી વસ્તુ સરળ બની ગઈ છ
ન ને રસોડા માટેબી રો ટલી બનાવવા જંગલ મે લકડી લેવા જતા તા, પછી ઘેર લાને સુલો આમ માચીસથી સળ સળગાતા ખબર છે ને? ના હવે તો ક્યાં બધા રસોડામાં જ ગેસ લગાવવાનો ને.
હા એટલે ગેસ થી કેવો આ બટન આપડે ચાલુ કર્યું. અને તરત ને તરત ફટાફટ રસોઈ પણ બની જાય. છે, અને એ સિવા હા, બ્લેન્ડર છે તો બ્લેન્ડર થી આપણે કેવુ કે છાસ બનાવી શકીએ અ પેલા તો વલોણા આતા તો, બહુ વાર લાગતી તી. હા હમ્મ તો આ રીતે આપણે ઘણું બધું ઉપયોગ થાય આપણા રસોડામાં એજ રીતે આપણે જોઈએ તો આજનો જે આપણો ડિજિટલ યુગ છે. તો એમાં મોબાઈલ ફોન છે, કમ્પ્યુટર છે, ઇન્ટરનેટ અને સ્માર્ટ બીજા બધા ઉપકરણો છે એ આપણે ઘણા સાધનો છે કે જે આપ પણ બહુ ઉપયોગી છે, તો આપડે કેવું ઓનલાઈન મોબાઈલ ફોન છે તો ઓનલાઈન આપડે બધ બધું જ પેમેન્ટ કરી શકીએ છીએ.
જી વાત. ઓનલાઈન થઈ ગયું બધું, તો બધું ગમે તે વસ્ત તો આપણે મંગાવ્યુતુ બધું ઓનલાઈન થઈ જાય હવે મોબાઈલથી.
આપણે મોબાઈલ થી બિલ પણ ભરી શકીએ, જો પેલા લાાઈનો લગાવવી પડતી તી
સાાચીવા પેલા આપણે પૈસા કઢાવવા માટે બેંક ડાયરી લઈ જતા તો લાઈન મે. અક કલાક કલાક બે બે કલાક લાઈનમે ઉઊભું રહેવું પડતું આપડણે. ના હવે તો પાંચ મિનિટમાં આપણે ઘર પૈસા ઓનલાઈન આવી જાય અને ખબર પડી જાય કેટલા ટાઈમ નાખ્યા કેટલા તમે ભરાયા છો? બધી ખબર પડી જાય કેટ કયો વારતો.
હા હા કયો સમય હતો? એટલે આ બધું આપણને અને ઇન્ટરનેટ છે તો આપડે કેવું અ આપણે ઇન્ટરનેટ રાખીએ એટલે એમાં બધું જ થઈ જાય છે આપણું કામ. તરત જ એમ. આટલે લોક અ આપણા વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ પણ કરી શક. કીએ છે એનાથી. હા. અને આપણે કેવું કે આપણાથી દૂર રહેતા લોકો હોય તો એની સાથે આપણે સરળતાથી વાત કરી શકીએ છીએ મોબાઈલથી. અને વિડીયો કોલ કરીએ તો આપણે એકબીજાને જોઈ શકીએ છીએ.
સાચી વાત, ભલે આપણે હા ગમે તે વિદેશ બેઠા હોય તો આપણે હવે ને હવે આપણે બધી ખબર મળી જાય ને આપણે વિડીયો કોલથી આપણે મૂડો બી જોઈએ.
હા, બસ એજ એજ પેલા કેવ આપણને તો ત્યાં જાઈએ
ચીઠી લખતા. પેલા જમાનામાં આપણે ચીઠી લખતા હતા. તો પંદર દિવસ મહિનાથી પહોંચતી હતી. તો પછી ખબર પડતી હતી. સાચી વાત કે નહી?
અને તે બરાબર છે અને બીજું કેવું કે બીજા આપણે સાધનો જોઈએ તો આપણે આ ટ્રાવેલિંગ ના સાધનો આપણે મેઈન. તો કે ટ્રેન છે, બસ છે, રિક્ષા. અ બાઈક, સ્કૂટ ટર આ બધા જે સાધનો છે તો આપણી મુસાફરી એકદમ સરળ બનાવી દીધી છે. અને આપણે તરત જ એક જગ્યાએ થી બીજી જગ્યાએ પહોચી સકીએ છીએ.
શકીએ.
તો જો હા સાધનું ના હોય તો આપણને કેટલી મુશ્કેલી પડે.
સાચી વાત હે. ને આપણે ગમે તે જઈને તો આપણે રસ્તો બી ખબર ના હોય ને તો આપણે મોબાઈલ ઉપર મેપ ચાલુ કરેને તો બધો રસ્તો આપણે ખબર બતાઈનાક કેને પૂછવાની જરૂર જ નહીં.
હા, એવી હવે બેપ ઉપર થી બધું ખબર પડી જાય. અને આ જે છે ફોર વ્હીલ છે કે ભાઈ આપડે બસ છે, ટ્રેન ઈ આપડે તરત જ કે હાલો ટિકિટ બુક કરાવી દીધી, હવે તો ઘરેથી જ ટિકિટ બુક થઈ ગઈ છે. અને આપણેે સરળતા થી પહોંચી શકીએ પેલાના જમાનામાં તો લોકો કેવું કે ચાલીને જતા તા, ગાડામાં જતા તા. તો ઘણા ઘણા દિવસો લાગી જતા હતા, એક ગામથી બીજે ગામ જતા. પણ હવે એવું નથી. આપણે વિદેશ હા વિદેશ જવું હોય તો એ તો એરોપ્લેન થી આપણે જઈ શકીએ છીએ આસાની થી.
હાચી વાત હે.
હા. એટલે આ જે બધા સાધનો છે, મુસાફરીના સાધનો આવતા તો એકદમ ઝડપ પી જમાનો બની ગયો છે.
હાચી વાત. હવે તો બહુ સરલ કહેવાય પહેલા જમાનામાંં કાઢવું કાઠું પડતું હતું બેચારાને. હવે તો આપણે ગમે તે વસ્તુની સુવિધા છે. ગમે તે વસ્તુની આપણે ને ગમે તે તે વસ્તુ આપણે ઘેર બી આવી જાય બહાર જવાની જરૂરત નહી ને. હાચી વાત હકે નય.
આપણે જ હા અને હવે તો જો સ્કૂટર આવી ગયા તો આપણે અ લેડીઝ લોકો પણ કેવું શીખી ગયા છીએ તો કોઈની જરૂર નથી. આપણે જાતે જઈને શાકભાજી માર્કેટમાં જઈને બધું લઈ આવી શકીએ છીએ. તો જો પેલા ચાલી ચાલીને જવું પડતું તો થોડુંક દૂર હોય તો આપડે શોપિંગ કરી આવયે છીએ. સ્કૂટર થી પણ એમ હા હા. અને એ સિવાય આપડે જોઈએ તો આ આપણેે કેવું કે સાધનો છે એના ફાયદા ઈ છે એ સમય બચાવે અને ઓછી મહેનત તે વધારે કામ થાય છે એ આપણે એટલે આપણું જીવન કેવું આરામદાયક
આ આરામદાયક બની ગીયુ. હર વસ્તુ વસ્તુની આપણે સુવિધા છે ગમે તે વસ્તુની આપણે સુવિધા
પેલા કેવું હતું કે આપણેે કપડાં જાતે ધોતા તા. તો કેટલી વાર લાગતી તી અને આપણને કેટલું બધું આપડા શરીર ને પણ કષ્ટ પડતું હતું પણ હવે આપ આપણે જોઈએ તો મશીનમાં કપડાં નાખી દઈએ તો ફટાફટ થઈ જાય ને સુકાઈ પણ જાય.
સાચી વાત છે.
હા અને આવા ચોમાસાની ઋતુમાં તો પેલા કેવું કે આપડે એમને એમ કપડાં ધોયા હોય તો સુકાતા જ નય.
સાચી વાત હે. એના માટે આપડે બો સુવિધા છે ને હા.
હા એજ એજ. એટલે આપણો ખુબ જ આમ અત્યારે જે સાધનો છે તો આપણું જીવન છે ઈ આરામદાયક થઈ ગયું છે પણ આપણે સાધનોનો યોગ્ય અને જવાબદારી પૂર્વક પણ ઉપયોગ કરવો જોઈએ. જો ખોટો ઉપયોગ કરીએ તો આપણે એક્સિડન્ટ થઈ જાય છે પછી સમય ક્યારેક જો હા એવી રીતે ચલાવીએ તો એક્સિડન્ટ થઈ જાય ને.
કરીએને તો દરેક કામે શાંતિ રાખીએ ને તો આપણે આપણા માટે સારું કહેવાય.
હા પછી સમય નો બગાડ થઈ જાય.
ચાલો અવે મને મજા આવી તમારી સાથે વાત કરવાની. બો સારું લાગ્યું છે પછી મળ્યે આપણે
હા હા સારું.